હા બોલો.
હા બોલો.
કેમનો આજે ફોન કર્યો અમને.
હા મતલબ હું પેલું એ કેહેતાતો હતો કે તમે લોકો દ્વારકા જવાનું કેતા હતા તો શું નક્કી કર્યું એમ.
દ્વારકા યાર અમે જવાના છીએ હમણાં ચોવીસ તારીખે એપ્રિલમાં પણ અમે એમાં એવું છે કે હું એક વાર જઈને આવી રહી છું હું ના પડ જઈએ ફરવાની તો બધી બો
તો મારા જો મારા જોડે આવ વાનું હતું તો મતલબ મેં પછી નક્કી કરેલું કે હું આઈશ મને તાર પપ્પા એ કીધું તું મને કા આવવું હોય તો જોડે ચલજે પછી મેં ઘરે વાત કરીને એમને મને પૂછ્યું ઘરે થી બધું કે કોણ જવાનું છે. તો પછી એમણે કીધું કે તારી વાત કરી લેજે તો બધું એ કહી દેશે.
વાંધો નય જો ખર્ચો પોસાશે ને તને ઉં તને ખર્ચો બદલાવુ પેલા કેટલો થશે. તે એટલે તને આઈડિયા આપો બરાબર મેં વસ્તુ એ છે.
હા હા.
ખર્ચો બતાવો શાંતિથી સાભળ.
હમ્મ હમ્મ.
હ જોઈ લો એક વાર કેવય છે ઓકે હા જો થી જવામાં આપડે એકદમ શાંતિથી જવાનું છે સ્લીપર કોચમાં. ફૂલ એસી થ્રી ટાયર બરાબર. એટલે અર જવાના આમ તો બારસો રૂપિયા ચાલે છે ફમાં ઓખાવાળ આવે છે ને જાય છે. એમાં જ દેવાનું છે ને એમાં જવાનું છે. એટલે ટાઈમ પાજો ને બધું જોઈશું ટાઈમનું તો બધું પણ આપણે કાઉન્ટ કરીએ ને આ બધું જ તો જો જવાના સ આઠસો રૂપ આપણે લઈએ છે. અ લડકીનું સાડી આઠસો રૂપિયા બસો બોવાના અને જવાની બ કરો દેવાની ત ના થાય એટલે રિટન ની બુક કરી તો સડી આઠ સોપા છા. એટલે અપ્રોક્સમે લી જોવાળી તો આઠ દુ સોળ. સોલસો સતરસો રૂપિયા કરવાના બરાબર. એ મળાવ
હમ, જવાવાના ત્યાં ફરવાના ત્યાંનું ભાડું બધું કરે ને બે હાજાર તો બારમાં જ ગણી કાઢવાના.
હા જવાનું આમારું હવે આપડણે ચાર દિવસ રોકાવાનું થાય, બરોબર ત્રણ ચાર દિવસ હો તો તો
એમાં એપ્રોક્સ જવાવામાં કેટલો મતલબ અહીંથી જવામાં લો ટાઈમ લાગે છે આગળ?
અહિયાંયા થી જઈએને આપડે અહિયાંયાથી જઈએ ને તો, આપ લગભગ દ્વારકા નાનું હોય ને. તો છ સાત કલાક લાગે.
ટ્રે્નમાં?
હા ટ્રેનમાં.
હમ અને એને સ્લીપર કોચ છે કે પછી પેલું સીટ વાળું?
ના સ્લીપર કોચ થ્રી થુલેસી એટલે તો આટ પૈ થાય.
હા આ તમે કઈ કઈ કીધ એ, ટ્રેન ટ્રેન નું નામ કયું કીધું? ઓકા? આબેલી વંદે ભારત નવી ટ્રેન ચાલુ થઈ છે એમાંના એમમાં જ જો હોય મતલબ એ સ્ટોપ
પણ એમાં પછી સસ્તું નામાં સસ્તું ર એટ અમ વર્ષોથી અમે જઈ છી યધ્વાર ક કટ બેસ્ટ
અને આપેલું એક વોલ્વોની બસ તવાજે ખબર આપડે? સરકારે ચાલુ કરી છે ગવર્મેન્ટ બસ હોય છે. અમ પ્રીમિયમ સરર્વિસ વાળી. એનું શું એનું શું ચાલજશ છે એનું કઈ
હ જો બસમાં જ એના કરતા તમે જલ્દી ટ્રેનમાં પોચો. એટલે બસ મને આટમ નથીમે જીએ છીએ એટલે તમે ટ્રેન છે ને જલ્દી પહોંચો ને તમને છે ને ખાડા ખબડી બી ના લડે. ધ દૂધ દે અમે પ્રોબ્લેમ હો એ ના હા હા થાય અયારે સારામાં સારી ટ્રેન છે આ, થયા કે ભ
ના ના તો તમે બધા નક્કી કર્યુંને એટલે કમ્પ્લીટ જ છે પણ આ તો લાસ્ટ મ છે ને મારા મામા છે ને જયપુર ફરવા ગયા તા તો, એમના ફેમિલી જોડે છે ને બસ માં ગયા તા તો મતલબ મેં પૂછી લધુંમ ખાલી. તેમણે કીધું કે સારી સર્વિસનેવ હોય છે. જમવાનું પણ એ લોકો એક ટાઈમ નું આપે છે લાંબી
હા હા આપ આપડે જમવાના થી શું મતલબ જમવાનું. ડા અહીયાથી જતી વખતે લઈ
હ.
લેવાનું નાસ્તો થોડો ઘર ન બનાને બધા નક્કી કર અલગ અલગ. એક દેવળ એક પુરી વગરે તો મઈ જ લઈશું બરાબર. એટલે જી મગાવ દમેટી જ ત તલે જાથી.
ચોવીસ જણા? હમ ખાસું બધું રૂમ ને બધું કમનું કર્યો?
એ. ધર્મશાળામાં નક્કી કરેલું, પણ ધરમશાળામાં હવે જગ્યા ખાલીખ્યા નહી, અને આપણેનેક જવાનું છે. હા. અલગગ ખાલી છે ન એટ આપડ કરવું પડશે કઈ. કેનું સડી કે મળે પણ નહીં મળે તો તમે જો રાખીટ દેવ ભૂમ કરીને દેવભૂમિ હોટલમાં શું છે કે બધા બધી હોટલમાં સાતસો આઠસો ચાલે છે વન નાઈટ ના. આતો કેવું કે તમારે પાંસો રૂપિયા જ કેમ કે દર વર્ષે જઈએ દ્વારકા એટલે પાંસો રૂપિયામાં પર પર્સન તમે ત્રણ દિવસ રોહ તો પંદરસો રૂપિયા . રોકાણ થાય. ઘરે જવાના બે હજાર ને પંદરસો રૂપિયા થાય ત્રણ દિવસ રોકાવાના એટલું ગણવાનું, બીજું ખાવા પીવાનું અલગ સમજિયો, અવે એપ્રોક્સિમેટ લાગે કે સાત આઠ હજાર તું કે તારા થાય
હમ્મ.
ત્યાં ફરવાનું કેમનું છે પછી જમવાનું તો સમજાય કે જમવાનું તો તમે બધા નાસ્તોને લાવશે એ કરીશું પછી ત્યાં પણ જમવાનું હશે, આપડે બધા જોડે હોઈશું.
હા, હા, તો જમવામાં કેવું છે ત્યાં આગળ કે ત્યાં આગળ ગાઠિયા અને એવું બધું તો ફેમસ છે બરાબર. આપડે કાઠિયાવાડ એટલે
હા હા હા હા
નાસ્તામાં આપણે એવું બધું ખાવાનું એટલે તમને બોવ હેવી નાસ્તા ના લાગે તેલ વાળું
હમ્મ કાઠિયાવાળડી લોકો સેવ ડુંગળી ને એવો સબ્જી એવો મસ્ત બનાવે એ લોકો
હા, તેું ત્યાં આગળ ખોડિયાર હોટલ છે એ બોવ જોરદાર એ ખોડિયાર હોટલમા આપડે જમાવાનું ત્યાં જ જતું રેવાનું સવાર સાંજ સસ્તું હેલ્ધી ક્લીન બધું સારું એવું, જેવું બેવું નઈ અને ત્યાં તો બધા લેડીઝજ બનાવે છે કોઈ જેન્ટ્સ નઈ એટલે ખાવામા વાળ આવે કઈજ નઈ
કઈ તકલીફ નહી ઉ હા અને પછી આપડે ફરવાનું
ફરવામાં કેવું કે ત્યાં આગળ છેને એ લોકો છે ને પાછળ જે જો તારે જોવાનું આપડે જઈશું લે તું જોજે
હમ્મ.
પાછળ લગેલું છે આખું બેનર એ બેનર લિસ્ટ આઉટ કરેલું હોય દસ જગ્યા છે ફરવાની દસ જગ્યા એમાં ગુમતી ઘાટ આઈ બારલી છે એવું છે ત્યાં આગળ બારલી
આપડે ક્યાં ક્યાં જવાનું તો?
એ આપણે દસે દસ જગ્યાએ આપડે એક એક જગ્યાએ નઈ ફરવાની એ રિક્ સા વાળાને કેવાનું કે અમારે તો ડઉ છે. રિક્ષાવાળો પાંનસો રૂપિયા છસો રુપિયા લે પણ તમને બધે જ જાવ બધે જ ફેરવે અને આખી તમને હિસ્ટ્રી કે કોઈ બી જગયાએ લઈ જાયને એટલે પેલ્લે
હમ્મ ટુર ગાઈડ જેવું જ થોડું પેલું
હા બસ, પ છી તમને અંદર લઈ જાય અને પછી તમે બધું ફરી ફરી ને આવો એટલે પછી તમને લઈ જાય એટલે આખો દિવસ તમારા જ પાછળ બધા જાય સમજ્યા એટલે એલકો ત્યાં આગળ આવી રીતે કરે એટલે આપડે બે બે કરાઈ દે તો પા જાઈએ ચાર કર તા હોઈએ
હમ્મ, હા એતો છેજ એતો, પાછળ ત્રણ જણા અને આગળ પાંચ અ ચારેક ચારેક પિકક્ષામાં થઈ જાયએ આપડે
હમ પાતડુ જાડુ હોય એટલે હં એટલે મજા આવે ઉપરથી આવી રીતે બધા ભેગા હોય ને તો જ મજા આવે આવુ તો
હમ્મ.
તમે ની ગેલા એકે વાર દ્વારકા?
ના અમે ગયા નથી પણ એમ મારા ઘરેથી જવાનું કેતા તા પણ પછી થોડું પોસ્ટપોન એવું જ બધું થયું ન વચ્ચે એકાદ પ્રસંગ એવું આઈ ગયું તું અમારે ઘરમાં એટલે પછી થોડું આઘુપાછુ થયો ના અત્તારે માર બોર્ડ હમણાં પતી ને તો મારે એક્ઝામ ને હમણાં પતી ગયું.
બરાબર, એટલે
કીધું તો એમણે કીધું કે ના હમણાં થોડું પોસિબલ ની બને ગરમી ને એવું છે પછી એટલે પછી હમણે કીધું કે તારે એકલા જવુ હોય તો કોઈ ડન્સને એવું જતા હોય તો એમની જોડે
હાંભર ાલી બહુ આઠ હજાર તો આવજ
હા એટલા તો થઈ જશે એમનો પૈસા ન તો વાંધો નહી પણ ઘરે થી કોઈ આવવા વાળું નથી જોડે એટલે.
વાંધ લો ખચોું છ અને સારા જો બચા હોય ને મના લેા સુમાર કમા આવે વાપરવા.
હા તો એવું કરજે તું લઈ લેજે તાર મ ડેવું રાખ્યું.
હમ.
ત વાપરી ગાડી ત નહી ચાલે, હા. એ વજન તો આપડે અલગ ફરવા જતા રશું ત્યાંથી. બધન ક ગમે આગળ આંમ કને આપડે અલગ જઈ આવીઈશું. હાને બોટ બોટિંગ કરી આવીઈશું બોટિંગ ત્યાં ત્યાં દ્વારકામાં પેલું એ થાય છે ને, બોટિંગ કરે છે પછી
એલા આપડે આપડે સોનું બીજનું છે.
રિટર્ન માને?
રિટર્નમાં નહ જ પેલા સોમનાથ જવાનું સોમનાથ થી દોરકા જવાનું. એવું છે. સોમના દવ કોઈ જગ્યા ઓહ હો હો.
કા ત્યાં પણ ફરી આવીઈશું આપડણે.
હ મચછીની સ્લવા. નું આખું તમને આખો દર્યો તમને કિનારે કિનારે ગોઠ એ હડ તમને આવે સો રૂપિયા લે.
હમ હમ. મજા આવે તો ફરી લેવાનો એક ટાઈમે.
એ કમાં તેના બિહારીઓ તાલજાના થોડા.
હમ હો આપડે તો પાત્રા પાત્રા જ આપડે છે એટલે બે જણ બેસી જવાય, આપ હું ન ત
હા મજા આવે પછી ત બું છે. બોટ વાળું તું કઉ છું એ.
આ બોટ વાળું પેલું એક પેરાસૂટ વાળું હતું ખબર પાછળ આમ મોટું આમ પેરાસૂટ એ લોકો આમ ખેંચે બોટ થી એ પછી આમ એવું લાગે આપણને એ શું હતું? તો અમે જોયલું રીલ્સમાં જોયલું એવું મેં.
એવું મને લડ્યા
પે. પછી એક પેલું આપડે બોટિંગ હોય છે ને પેલી. રબરની રબર જેવી આમ બોટ. ને એની બધી ફરવાનું. ના જવાય એના માટે બાંધેલા હોય આપણને હા પછી પેલું ડ્રેગન જેવું કઈ હોય છે.
આ મ હબ પ આમાજ.
બરાબર બરાબર હા.
જોવા ના બકા વાંધો નહી.
જોઈ એણે જોઈશું હજુ આતો ઘરે મને કીધું તમે કીધું તમે લોકો જવાનાને તો પછી પપ ભાઈ કીધું કે ત્યારે જવું હોય તો તું એમની જોડે જી આવ અમારે થોડું હમણા પોસિબલ નથી, ને કર અમે આપડે બધા સાથે જ જાત તો વાંધો નહી તમે જેવું તને નક્કી હોય ને એવું મને નક્કી કરીને ખાલી મને કહી દેજો ને હું રેડી રહું ને બધું પેકિંગ એવુ બધું કરતા ત્રણક દિવસ પહેલા મને થોડું જવાનું ને એના પેલા થડું ઈન્ફોર્મ કરી દેજો ને.
હા સારું સારું.
સારું હા, સારું પછી.
હા.